હાલો.
હ.
હ બોલો બોલો શું કરો?
તો છો
બેઠા છીએ જો તમે શું કરો છો?
અમે ના
શું કરો છો?
હાલો.
હા બોલો બોલો શું કરો?
વડા પાઉ ખાય
ઓહો અત્યારે વડાપવ બારનો ખોરાક
હા તો ભૂખ લાયગી તી તો નાશતો કરીએ બારનો પણ હવે અત્યારે ટાઈમ નતો તો પ છી વડાપઉ ખાઈ લઈએ મને બઉ પાવે એવું લારીનું હોય ને પાણીપૂરી, વડાપાવ
પીઝ્ઝા.
હમ હમ તમને શું લાગે? તમને શું લાગે ઘરનો ખોરાક ખવાય કે બહારનું ફાસ્ટ ફૂડ ખવાય?
ધર નો મને ઓછો ભાવે એટલે નાસ્તામાં ક્યારેક ખાઈ લઉ પીઝઝાને
હ. ફાસ્ટ ફૂડમાં તમને શું શું ભાવે?
પીજ્જા વધારે ભાવે વડાપાવ ભાવે, પાણીપુરી ભાવે અને બરગર ભાવે
એટલે જ અત્યારે છે, ને અટાણે હું કેવાય જે નાની ઉંમરના જી બાળકો છે. યુવાનો છે, ઈ બધાયને અત્યારે હે ને બહારનું ફાસ્ટ ફૂડ નું બો ખાવું જોઈએ
મારા હ છોકરા ને પીજ્જા બો ભાવે છે, અમારે બેય ને બો ભાવે
હ હ, પિઝઝા ને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાય ને
હા ક્યારે કઈ કઈક હાલો પપ્પા આપડે પીજ્જા ખાવા જ તો અમ બી ખાઈ આવે મમ્મી ને નવ ભાવે. એ કરલુ બધું ખાતી હોય સલાડ નેવું.
હમ હા અમે તો ઘરનો જ ખાઈ એવ રોટલો બાજરા રોટલા અને રીંગણા નું સાક ને
બાજરાના રોટલા
હા
અમારા બાજીરા ના ન હોય.
હમ્મ હમ્મ એના કે ઈના ઈ ઓલું ખાવાથી કઈ ફેર ના પડે તમારા શરીર માં ફાસ્ટ ફૂડ કઈ અસર ના કરે તમને શરીર માં. સમુક ન નો ગેરફાયદો કેવાય ઈ.
પન ભૂક તો મટાડે ને.
એનાથી કઈ ફાયદો ન થાય, ભૂખ ખાલી મટાડે છે. પણ શરીર ને જે જોતું હોય એ તો ના મળે ને.
તો શું ખાવું અમારે તો રોટલા બનાવતા આવડે નઈ ને ઘરના ને.
હા હા અત્યારે જો નાના છોકરા કેવો ચોકલેટ ઉને એવું ખાય છે તો એના દાંતમાં કેવા સડી જાય છે.
હા મારા છોકરા ને જ બ્લેક બ્લેક થઈ ગયા.
હમ્મ ઈ દાંતમાં છે ને પોલાણ થઈ જાય. ને નવા નવા રોગ આવે એવું ખાવાથીને બ્લડ પ્રેશર થાય, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને કેટલું બધું ઊભું થાય છે, આપડે બહારનું ફાસ્ટ ફૂડ ખાઈએ તો. એના કરતા ઘરનું જ ખવાઈ. વજન વધવાના કારણ ને બધું ઈ બહાર નું ખાય ને. પીઝા ને, બર્ગર ને, પાણીપુરી ને. અત્યારે તમે બજારમાં જોવ તો બધી લારીઓ એ ટોળાને ટોળા ઊયભાજ હોય છે. બધાઈ નાના નાના છોકરા અને યુવાનો ને હવે તો જે મોટી ઉંમર ના વૃદ્ધો છે ઈ લોકો એ ખાય છે અવી તો બાર નું બધાયને એવું સ્વાદ જ ખાવું જોઈએ સારો સારો
હા બધા આવું એને માન વારો આવ્યો મારો
હા અત્યારે ક્યાં કોઈને સારું તો ખાવું જ નથી
શું શું કે શું શું ખવાય તો સારામાં
ઘર ન ખોરાક તો ઘણોય છે દાળ ભાત છે.
પણ એનો લારી જેવો સ્વાદ નો આવે ને કરે
હમ પણ ચોખ્ખું તો હોય ઓલું તો લારીનું તો છે ચાર પાંચ દિવસ રાખેલું હોય ને પછી એને ઘરે તમે જયારે જમવા ત્યાં જાાવ લારીએ ત્યારે તમને ગરમ કરીને એને બનાવીને આપ આપ પણ કેટલા દિવસ થી બે ત્રણ દિવસ થી બટેાટા બાફેલા હોય કઠોળી રીતનું હોય ચોખા હોય તો એ ટાઈપ ના હોય
ના ના બે ત્રણ દિવસ નું થોડું ગુળ
જો કાગળમાં કાગળ માં તમને આપતા હોય ગમે તમે કોઈ નાસ્તો કરો કે હાલો આગળ દાબેલી તમે લીધી હોય તો દાબેલી હોય ઈ તો કાગળ માં આપી હોય જે આપડે આપણેે છાપાનું હોય કાગળ એ તો એમાં કેટલી ઈંક હોય પછી કાગળનું થોડુંક એમ એમાં ધૂળ ચોઈટી હોય ઈ બધું આપડા શરીર માં જાય તો કેટલું નુકસાન કરે ને ઘરે તો આપડે ઘરે આપડે ચોખ્ખી ડીશમાં દેતા હોય મમ્મી પપ્પા જમવાનું તો ઈ તારું કેવાય કે ન કેવાય
એ તો સારું જ કેવાય તેલે અમારે અત્યારે બ્લેક બ્લેક છે તરયમાં
હમ
વડા પાઉ નું વડા તરે ને એ બ્લેક બ્લેક તેલ છે એટલે કેવું તેલ બીજું વાપરતા છે
ઈ એક ને એક જ પાછું રીપીટ કરતા હોય તેલ જે એકવાર તરાઈ ગયું ને તો એમાંથી ને ને એમાંથી જ તરીને આપડે દેતા હોય ખાવાનું તો ઘણું છે મસ્ત સ્વાદ વાળું બધા ફ્રૂટ છે ફળ છે કાકડી ટમેટુ ગાજર એવા કેટલા ફળ છે આપડી પાસે ફળ શાકભાજી બધું તમે ખાઈ શકો ઈ ન ભાવે તો ટમેટા નો સૂપ બનાવી શકો
હમ કાચું નથી ભાવતું મને
ઈ ન ભાવ તો હોય ને તે એમાં આમચૂર પાવડર ને મસાલા ને સંચોર ને એવું નાખી ને ખાવ તો બહુ સરસ લાગે પછી ફ્રૂટ હોય તો ફ્રૂટ નો ભાવતા હોય તો એને એમાંય તમે આમચૂર પાવડર નાખી શકો તમે જે રીતનું તમને ભાવતું હોય ને તીખું ખારું મીઠું એ રીત ને તમે કરીને
મને ચટપટુ બઉ ભાવે છે ચટપટુ હોય ને એ બઉ મજા આવે
હા હા ઈ બહાર નું તો જરાય સારું નઈ ફાસ્ટ ફૂડ કેવાય ને એ ઘર નો ખોરાક શું કેવાય હેલ્દી કેવાય
અરે પણ મહેનત કરવી ને એટલું બનાવવુંને એટલે તૈયાર અમે ખાઈ લઈએ
હમ હમ
થોડું વાર લાગે તૈયાર બનાવવું ને
જે વાસણ માં આપડે બનાવતા હોય ને કોઈ તાંબા ના વાપરતા હોય કોઈ એલ્યુમિનિયમ ના કોઈ સ્ટીલ ના વાપરતા હોય અત્યારે તો કેવા કેવા વાસણી આવી ગયા નોનસ્ટક ના આવી ગયા છે અને પેલાના જમાનામાં શું હતું કે છે ને પેલા જે લોખંડની તવી હોય ને એમાં બનાવતાલા પછી માટીની તાવડી હોય ને એમાં રોટલો બનાવતા પછી ત્રાંબા ના અને જે પિત્તળ ના વાસણ હોય ને ત્રાંબાના વાસણમાં દાળ ને ભાત ને એવું પેલા બનાવતા અત્યારે તો નોસ્ટિક આવી ગયું છે એટલે એમાં એ રીતના એમાંય એવું થવા માંડયું છે
હ મારે તો એલ્યુમિનિયમ ના છે ઘરે તો
હા
કુકર મા બનાવે
હમ
પછી રોટલી અમેં
હમ
સગડી માં બનાવી સગડી હોય ને ઇલેક્ટ્રિક એમાં
હા હા ઓહો બોવ કેવાય તમારે તો તો
તમે નખાવો પાણી પુરી ને એવું કઈ
ના ના બાર નું ની ખાવાનું
ઓ તો તો તો તમારે સારું કે અમાર ઘર ના તો બહાર નું જ ખાતા હોય પાણીપુરી બઉ ભાવે એને
હમ
ઢોસા એ બઉ ભાવે ઢોસા એને બઉ ભાવે છે
હા.
ઢોસા એને બે ત્રણ દિવસે એકવાર ખાવા જ પડે
હમ.
મને ઢોસા ભાવે મને વડાપાવ
હ સારું કેવાય તો ઘરે તો રોજ બારજ જાતા હયશો ને તમે
હા એક દિવસેને એક દિવસે જઈએ
હમ.
અમારા બાજુમાં જ લારી હોય એટલે એ ઘરના કેય કે આજ કઈ બનાવવું નથી નાસ્તો કરી લઈએે પાણીપુરી ને વડાપાાવને ખાઈ લે તો એ ઘરનાજ છે, અમે ખાઈ લઈએ
ઘરે શું શું બનાવો તમે
ઘરે તો ક્યારેક બનાવીએ ક્યારેક બો બો આળસ થાય તો પછી ઓનલાઈન મગવી લે ઝોમેટો માંથી
હમ.
આ રસોઈ બનાવવામાં ટાઈમ વધારે વગડે હે
બાળકોને એવું જ ખવરાવો છો
હા એઈ ભેગા ખાઈ લઈ અમાર ભેગા છોકરો વડાપાવ ખાઈ લઈ
ઘરનો જે ખોરાક હોય ને એમાં વિટામીન, પ્રોટીન એવું બધું ભરપૂર હોય બારના ફાસ્ટ ફૂડમાં શું હોય તમે કયો જો
હ. એ તો બરોબર છે, તમારી વાત
હમ. બહાર ના ખોરાક માંથી આપડે વજન વધે ને એવું બધુંય થાય રોગો આવે નવા નવા સ્વાદ તો સારો હોય બધાને ભાવે એવો હોય ને એને ઘરમાં હું હોય ઘરના ખોરાક માં હે ને ચીજ વસ્તુઓ સરખી રી તે ધોઈ ને વાપરવામાં આવતી હોય ને હોટલ ના જે ખાનાની જેમ જેમ તેમ ન બધું પયડું હોય
માં કેમિકલું કેટલા જાતને તો કેમિકલું ને એવું વાપર તા હોય છે, કલર્સ નાખતા હોય
હ તો રેકડી ન કઈ ખવાય જ ની
ક્યારેક ક્યારેક ખાવ તો ચાલે રોજ ન ખવાય તમે અત્યારે વડાપાવ નેવું ખાવ છો એ ન સારું લાગે
ઘર નો તો સ્વાદ જ મને બો ભાવતો નથી.
આપડું શરીર છે, ને વેલું પતી જાય
મને છે, ને મસાલા વાળું હોય ને મસાલે દ્વાર ને તો મસાલા બો ના ખી ન આલે ઘરે
ના ગરમ મસાલો ઓછો લેવાય ગરમ મસાલો ઓછો
તો તો સ્વાદ ક્યાંથી આવે ઓછું નાખીએ તો
હમ. તો એ સ્વાદ તમારે એમાં લેવાનો હોય પેલાથી તમને જે ખવડાયું હોય ને તો તમને ખબર હોય તમને પેલેથી જ તમને બારનુ ફાસ ટ ફૂડ ખવડાયું હોય તો તમને એમાં ખબર ન પડે કે આ ઘરના ખોરાકમાં કેવો મીઠશ હોય
અમારે ગામડેમાં મજા આવે ગામડે જઈએ ને ત્યાં મમ્મી રો ટલો બનાવે પછી રીંગણા બટેટાનું શાક બનાવે
હમ.
એમાં મજા આવે એ ચોરીને ખાધું હોય ને એ રોટલાનો ભૂકો કરીને. શાકમાં બહુ મસ્ત સ્વાદ આવે.
હમ સારું
ઓકે.